હલો કેમ છો મજામાં ને.
હા હું મજામાં તમે કેમ છો.
બસ આ રહહી્યા જો છોકરાઓને સ્કૂલે જવાનું હવે વેકેશન પૂરું થયું ને એને અત્યારથી આપણે હવે મમ્મીઓને તો શું કરવું પડે રાતથી બધી તૈયારી કરવા પડે સવારે સ્કૂલે જવાનું હોય એટલે.
હા એ તો વાત તમે સાચી કીધી. હમણાં તો વેકેશનમાં. બધી બુક્સ આવી હશે એને બધું કવર ચડાવું એના પર પછી નામ લખો પછી છોકરાઓને કેવો ક્યા સબ્જેક્ટ છે આ સબ્જેક્ટની બુકો છે તમારે આ વાંચવાનું જ. છે.
હા સાચી વાત છે અત્યારથી આપણે ટિફિન લંચ માટે પણ થોડી થોડી તૈયારી કરી લેવી પડે બાળકોને સવારે કયા કયા વિષયો ભણાવવાના છે એના માટે બેગની તૈયારી કરવી પડે યુનિ. ફોર્મ ને વધુ આપ. અત્યારથી જ બધું કાઢીને રાખવું માટે પડે છે જેમ કે સવારે સ્કૂલે જવા માટે લેટ ના થાય એટલા માટે.
હા પછી છોકરાઓને કેવા પડે છે કે આમ આ. નામ શું છે બેગ ભરીને રાખ. રાો તમારા શૂઝ ધોઈને રાખો તમારા સોક્સ કાઢીને રાખો પછી સવારે મગજમારી ના થાય.
હા એટલે સવારે એક. દિવસ હવે પહેલો. પેલો દિવસ થય વેકેશન પૂરું થયું. આખો દિવસ આ. આખા વેકેશનમાં તો મોડા સવારે ઉઠવાનું હોય એટલે કાંઈ ચિંતા ન હોય પણ હવે સ્કૂલ જવાનું થાય એટલે સવારે વહેલું ઉઠવું પડે બાળકને પણ તૈયાર કરવું પડે જોડે જોડે આપડે પણ તૈયાર રહેેવું પડે કે સવારે વહેલું ઉઠવાનું છે બાળકનું લંચ ન તૈયારી કરવાની છે બાળકને તૈયાર કરવાનું છે એટલે મમ્મીઓને કામ વધી જાય સવાર સવારમાં દોડધમ વધી જાય.
હા એ તો સાચી વાત કીધી અને એમ કે ને કે લાંબા લાંબી રજાઓ પછી દરમિયાન વિદ્યાર્થી આરામ કરે છે એમ એટલે આરામના મૂળમાં હોય છે તો એને થોડું સવાર ઉઠવામાં અને આમ તેમ તકલીફ પડે છે સ્ટાર્ટ. ટેસમાં.
હા ખરું કીધું.
હા અને જો રજાઓ પૂરી થતા જ ફરીથી અભ્યાસ તરફ આમ ધ્યાન આપવું આમ જરૂરી તો બને છે પણ એમને થોડું ટાઈમ લાગે છે કારણ કે તે લોકો બે મહિના એકદમ ફૂલ આરામના મોડમાં હોય છે અને અચાનક. તેમમના હાથમાં ભૂકો આપી દાય. કે આ ભણો કરીને તે એમને થોડો ટાઈમ લાગે છે અને શાળા શરૂ થયા તે પહેલા વિદ્યાર્થીઓ પોતાના પુસ્તક પછી નોટબુક હોય યુનિફોર્મ હોય શાળાનો બેગ હોય અને અન્ય જરૂરી વસ્તુઓ તૈયાર રાખવી જોઈએ. હમ.
બરોબર છે આપડે બાળક ને પણ તૈયાર કરવું પડે સવારમાં, વેલા ઉઠીને, અને કેવું પડે છે કે જલ્દી કર નાસ્તો કર બસ નો ટાઈમ ચૂકી જશે તો બસ જતી રહેશે એટલે એના માટે, આપણે બાળકને પણ ફોર્સ કરી કરીને સવારમાં ઉ ાવા પડે છે, કેમકે લાંબી રજાઓ પછી ઉઠવામાં પણ આળસ થઈ જાય આપણને પણ એવું થાય, થોડો ટાઈમ કેમકે વેકેશન પછી તો આરામ કરેલો જોય એટલે હવે અચાનક ઉઠવાનું થાય એટલે આપણને પણ કંટાળો આવે અને બાળક ને પણ કંટાળો આવે, પણ સ્કૂલ માટે તો તૈયાર કરવા જ પડે છોકરાઓને.
હા એ તો છે અને વેકેશન દરમિયાન આપવા જે કોઈ કઈ સ્કૂલોમાં તો આપણે જોયું છે કે વેકેશન દરમિયાન એ લોકો હોમવર્ક પણ આપે છે અને પ્રોજેક્ટ પણ આપે છે અગર આપણા બાળકને કઈ પ્રોજેક્ટ ને નામ શ જે હોમવર્ક આપતા હોય. એવું કઈ તો પછી આપણેે એ કામ એમના પાસે પૂરું કરાવવું જોઈએ સાથે સાથે નવા શિક્ષક શિક્ષણ વર્ષ માટે લક્ષ્ય એ લોકોને નક્કી કર જોઈએ કે આ વખતે તારે આટલું ભણવાનું છે અને આ તારો ગોલ છે આ તારે અચિવ કરવાનો છે, એમ કરીને તો એમને શું સારી ટેવું પડે.
હા એ વાત પણ સાચી છે અને જો, બાળકને વેકેશન પછી પાછું સ્કૂલ ફરી ચાલુ થાય એટલે બાળકો ના વર્ગ પણ બદલાય ક્લાસ પણ બદલાય, એટલે બાળકોને ઘરેથી સમજાવવા પડે છે અને સ્કૂલે જતા પણ આપણને બાળકને, સારી રીતે પ્રિપેર કરવા પડે છે, અને કેવું પડે છે કે તારો આ વર્ગ છે અને આ વર્ગમાં તારે જવાનું છે સંભાળી ને એ બધું આપડે ખાસ ધ્યાન રખાવવું પડે છે બાળકનું.
અનેે વેકેસન પછ મિત્રો અને શિક્ષકો ને મળવાનો, આનંદ જ કઈ અલગ હોય છે, આમ નવા ઉત્સાહ અને ઉર્જા સાથે આપણે શાળામાં, જઈએ છે પછી એને અભ્યાસ કરવાનું હોય છે, ને વેકેશન પછી સારી તૈ તૈયારી વિદ્યાર્થીઓને આખું વર્ષ, સફળતા અભ્યાસ કરવામાં મદદ કરે છે, તેથી દરેક વિદ્યાર્થીએ, રજાઓ પછી જવાબદારી પૂર્વક શાળાની તૈયારી કરવી જોઈએ, ત્યાં જઈને નવા નવા શૈક્ષણિક વર્ષનું જે પણ હોય તે, સરખી રીતે વાંચવું જોઈએ, સરખી રીતે એક્ઝામ આપવી જોઈ જોઈએ.
હા એ તમે બરાબર કીધું બાળકને આપડે સમયનું પણ પાલન કરાવવું જોઈએ. જેમકે હવે સ્કૂલ ચાલુ થઈ પેલા વેકેશન દરમિયાન તો આખો દિવસ રમ અને હસી ખુશીથી દિવસ કાઢતા હતા હવે જેમ કે સ્કૂલ ચાલુ થાય, તો બાળકોને નિયમિત ઘરે લેસન કરાવવું પડે બાળકોને નિયમિત સંભડાવવા પડે, જેના માટે થઈને સવારે વેલા ઉઠી શકે, એ બધું ધ્યાન રાખવું પડતું હોય છે.
હા, પછી એમ કે ને કે વેકેશન પછી પછી જે હોય, એ નિયમિત જીવનશૈલી આપવાની પણ એક મહત્ત્વપૂર્ણ છે, એ વેકેશનમાં એ લોકો સવારે દસ વાગે અગિયાર વાગે ઉઠતા હતા, પણ હમણાં સ્કૂલ ચાલુ થાય છે ત્યારે તો એમને છ પાંચ છ વાગે ઉઠવા પડે છે અને, બધુ સમયસર કરવા પડે છે, એ બી આપડે એમની ટેવ પાડવા જોએ, આમ પહેલેથી એ લોકોને કહી રાખવાનું કે આપ કાલ થી ત સ્કૂલ ચાલુ છે આજે ત્યારે સમયસર સુઈ જવાનું, વહેલા ઉઠવાનું, પછી એ લોકોને સ્વસ્થ ખાવાનું આપવાનો, જેનાથી એ લોકો ન અભ્યાસમાં મન એકાગ્રિત રહે, અને જંક ફૂડ થોડું ઓછું ખાવાનું.
બરાબર છે હવે તો બાળકોને સ્કૂલમાં પણ નિયમો થઈ ગયા છે એટલે થોડું ઘણું આપણે પણ વાલીઓને પણ ચિંતા નથી ઘરે માતા પિતાઓને પણ ચિંતા નથી કે આપણું બાળક હેલ્ધી જ નાસ્તો કરશે નહીતર તો બાળકોને એકબીજાને જોઈને. જંક ફૂડને જે પેકેટવાળા ફૂડ હોય છે એ ખાવાનું મન થતું હોય છે પણ એ સ્કૂલમાં અત્યારે અલાઉડ નથી. કરતા એટલું સારું છે.
એ તો છે, અને શાળાના પ્રથમ દિવસે બી આમ મિત્રો અને શિક્ષકોને મળવાનો એ લોકો ના આમ ઉત્સાહ હોવો જોઈએ, પછી વિદ્યાર્થીઓ પોતાના વેકેશન ના અનુભવ એકબીજા સાથે શેર કરે છે, અને નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત નવા સપનાઓ અને આશાઓથી સાથે કરે છે.
હા ખરી વાત છે બાળકોને પણ ઉમંગ અલગ હોય છે સ્કૂલે જવાનો, અને માતા પિતાઓને પણ સાથે સાથે ઉમંગમાં બાળકની સાથે સાથે તૈયાર રહેવું પડે છે, સ્કૂલ માટે. અ નવા વર્ષ માટે આગળનો જે અભ્યાસક્રમ હોય એ પ્રમાણે બાળકોને નિયમિત તે લેેશન કરાવવું અને બાળકોને નિયમિત અ કઈ રીતે શિસ્તમાં રહેવું. જો ઘરે આટલા ટાઈમ વેકેશન દરમિયાન રહ્યા હોય એટલે બાળકોને ફરીથી જે સ્કૂલ નું ડિસિપ્લિન હોય જે સ્કૂલની શિસ્તબદ્ધ હોય એ બધી આદતોનું આપણેે બાળકોને ધ્યાન રખાવું પડતું હોય છે.
હમ એ તો વાત તમે સાચી કહિ અને વેકેશન પછીની યોગ્ય તૈયારી વિદ્યાર્થીઓને અભ્યાસ માં વધુ ધ્યાન આમ કેન્દ્રિત કરવા પડે છે સારા પરિણામ મેળવવા માટે અને અ સમગ્ર વર્ષ દરમિયાન સફળ તા પ્રાપ્ત કરવા માટે એ મદદરૂપ બને છે તેથી દરેક વિદ્યાર્થી એ વેકેશન પછી સંપૂર્ણ યોજ આયોજન કરવું જોઈએ અને ઉત્સાહ સાથે શાળાની તૈયારી કરવી જોઈએ.
હા એ વાત તો તમે ખરી કરી કે હવે આપડે બાળકોને વેકન વે કેસન દરમિયાન તો જે મોજ મ બધુ કરી લીધું હવે સ્કૂલ ચાલુ થયું એટલે રેગ્યુલર નું જે આપણે ટાઈમ ટેબલ હોય એ પ્રમાણે બાળકોને ઘરે આટલા સમય જમી લેવા નું આટલા સમયે ઊંઘી જવાનું આટલા સમયે હોમવર્ક કરવાની એ બધી ટેવ પાડવાની હોય છે આપણે જેથ થી એના હા જે જે એના સ્કૂલ ના દિવસોમાં પણ એને વાંધો ના આવે અને જે ઘરે પણ જે એને હોમવર્ક કરવાનું છે એ નિયમિત તેને સ્કૂલે પણ થતું રહે.
હા અને જો રજાઓ દરમિયાન ઘણી વખત વિદ્યાર્થીઓ મોડા સુ અ મો અ મોડા ઉઠે છે અને લોકોની મોડા સુવાની પણ આદત પડી જાય છે તેથી શાળા શરૂ થાય એ પહેલા થોડા દિવસ આગળથી જ આપણે એમને જલ્દી ઉઠ ઉઠાડવાનું એ કરવું જોઈએ એને કવુ એને કેવું જોઈએ કે વહેલા સુઈ જવાનું અને વહેલા ઉઠવાનું તે લોકોને બી ટેવ પડી જાય એની તેમ ત્યારે પહેલો દિવસ હોય સ્કૂલનો ત્યારે પ્રોબ્લેમ ના થાય.
હા સાચી વાત છે બાળકોને આપણે પણ ઘરેથી તૈયાર કરવાના હોય છે અને હવે તો શિક્ષકો પણ ઘરેથી સ્કૂલે સૂચના આપતા હોય છે કઈ રીતે સ્કૂલમાં વર્તન કરવું અને યોગ્ય યુનિફોર્મ પહેરવો યોગ્ય રીતે સ્કૂલમાં આવવું એ બધી સૂચનાઓ સ્કૂલમાંથી આપવામાં આવે છે એટલે બાળકોને સ્કૂલ પ્રમાણે વ્યવસ્થિત તૈયાર કરીને શિસ્તબદ્ધ રીતે મોકલવા એ પણ માતા પિતાની પણ જવાબદારી હોય છે.
હમ્મ આ રીતે આપણે વેકેશન પછીની તૈયારી માત્ર શાળાની સામગ્રી ગોઠવાની નઈ પરંતુ માનસિક અને શારીરિક રીતે પણ આપણે નવા શૈક્ષણિક વર્ષ માટે તૈયાર કરવાની હોય છે વિદ્યા આપણા બાળકોને. અ ઈ. કે યોજ અ યોજન, અને શિસ્ત અને ઉત્સાહ સાથે આપણે, આવેલી તૈયારી અ બાળકોને અ આપણે આપી શકીએ છીએ અને જેથી એ લોકો સફળ થઈ શકે છે એમના માર્ગમાં, તેથી દરેક વિદ્યાર્થી એ વેકેશન પછી, નવી ઊર્જા નવા સપનાઓ અને નવા સંકલ્પો સાથે, શાળામાં પ્રવેશ કરવો જોઈએ, અને જે બી એમણે સંકલ્પો લીધો છે તેને અચિવ કરવાનો ટ્રાય કરવો જોઈએ.
હા એ વાત તો ખરી છે બાળકોને અત્યારે, નવા અભ્યાસક્રમ દરમિયાન નવી નવી અ જે અભ્યાસમાં જે નવી નવી અ લો બાળકોને જે શીખવા મળે અભ્યાસમાં, એ બધું નવું નવું આપણે ઘરે પણ ફરી થી રિવિઝન કરાવવું જોઈએ જેથી બાળકોને પણ, સમજવામાં સરળતા રહે, અને સ્કૂલમાં જે શીખવ્યું છે એ પણ આગલા દિવસે પણ બાળકને સરળતાથી યાદ રહી જાય એના માટે ઘરે પણ આપણે રિવિઝન કરાવવું જોઈએ બાળકને.
હા, એ તો સાચી વાત કીધી તો ચાલો પછી આપણે મળીને વાત કરીશું, પણ અમારે તૈયારી કરવાની છે થોડી.
હા ભલે ત્યારે આવજો.
આવ જો.